હલો હ ,
જય શ્રી કૃષ્ણ, જય મહારાજ બોલો.
શું કરો છો?
બસ તા બેઠી છું લખતી તી હું.
બરાબર, હું કુ લાવો ફોન કરીએ, હા હા આવે છે આવે છે.
હા ના એટલે વરસાદ છે એટલે ગઈકાલે નતા આવતા આવા જ બધાને કોલ, કર્યા બધા, હમ બોલો કેવું ચાલે,
કઈ નહી બસ જો આ બેઠા, વરસાદ પડે છે, મસ્ત મજાનો શોપિંગ કરવા નો પ્લેન હતો.
પડે છે, શોપિંગ કરવા ગયેલા?
ના શોપિંગ કરવાનો પ્લેન હતો. પણ હવે આ વર્ષા બગાડી દીધો.
હમ્મ થાય હવે, અત્યારે શોપ નવરાત્રીની શું, અચ્છા લાગ્યું જ હા હ આ ફેર તમારે હવ નવરાત્રીમાં કંઈક નવું ટ્રાય કરવું છે ખબર પેલું એકદમ વેસ્ટન પહેરે છે ટેન્ક ટોપ ને નીચે પેલો લોંગ ઘાઘરો હોય. મસ્ત લાગે ખબર એવું બધા પેલી છોકરીઓ પહેરીને આવે છે, લાઈક નોર્મલ, તું પેહરે છે ચણીયા ચોળી પહેલા એમ બટ હવે પેલું ટેન્ક ટોપ આમ બધું નઈ વેસ્ટર્ન ટોપ આવતા આપડે ઉપર પહેરીએ છીએ. એવું આમ અમુક સ્લીવલેસ હોય, અમુક લોંગ સ્લીવ ના હોય.
હમ્મ બઉ મસ્ત લાગે.
બઉ મસ્ત લાગે એકદમ સ્ટાઈલ તમે એવી રીતે કરો ને એની જોડે અમુક તો બ્લેક શું કેવાય ગલાસીસ પણ પહેરી ના ચશ્મા, મસ્ત લાગે એ રીતે સ્ટાઈલ કરે ને, બ્રેસલેટ હોય, ચોકર હા હમ્મ હમ્મ,
અ મેં ગઈ કાલે જ એક રીલ જોઈ હતી સનગ્લાસ ને ડેકોરેટ કર્યા તા લાઈક બ
હા પેલા ઝુમખા ટાઈપ. થોડું લટકણિયા લગાવે છે ને સિલ્વર ઓક્સોડાઈઝના એ પણ મસ્ત લાગે.
એટલે અત્યારે કેટલું બધું નવું નવું બાહર નીક-
હમ્મ, આ ફેર જોઈએ નવરાત્રીમાં વરસાદ ના પડે તો સારું બાકી લાસ્ટ ટાઈમ તો નવરાત્રીમાં વરસાદ પડ્યો હતો.
વરસાદ ને કે તું અત્યારે જેટલી પડવો હોય એટલો પડી જા, ત્રણ દિવસ સુધી ચાલુ રે એનો વાંધો નથી પણ નવરાત્રીમાં ના પડતો.
બહુ ઠંડી લાગે છે, વરસાદ બંધ જ નહી થતો કઈ.
સાચી વાત છે. હું તો સવારની છે ને બ્લેન્કેટ ઓઢી ને બેસી રહી છું.
સેમ. અને કશું લખાતું પણ નહી ફોન પણ નહી યુઝ થતો આખી આંગળી ફ્રીઝ થઈ ગઈ છે. હાથ જ ફ્રીઝ થઇ ગયા છે ન આખા એટલે
ને હમણે તો વરસાદ પડતો હતો ને તો મને થયું કે મને મોમોઝ ખાવા છે.
બાપરે મોમોસ કઈ ના મોમોસ ખાવ છો તમે ઓનલાઈન મંગાવો કે પછી બહાર જઈને
બહાર જઈને જ ને એટલે હું છે ને મીલરના મોમોઝ ખઉં છું.
હમ્મ હમ્મ મિલરના મલે છે અચ્છા હા મિલરના મસ્ત. તઈની પાણીપુરી બી મસ્તન છે.
એના મોમોઝ બી બો મસ્ત હોય છે, ટ્રાય કરજો.
કેટલા ના આવે છે?
એ ડિપેન્ડસ કે તમે કયા ખાવ છો?
વેરાયટી કઈ છે કુરકુરે મોમોઝ.
હા હું તો હું તો. છે ને હું સ્ટીમ સ્ટીમ નથી સારા લાગતા મને સ્ટીમ નથી ભાવતા મને ખાલી ફ્રાય જ ભાવે ફ્રાયમાં બી મને ખાલી કુરકુરે મોમોસ જ ભાવે છે.
મેં મોમોઝ કોઈ દિવસ ટ્રાય નથી કર્યા અને એટલા નહી કર્યા બિકઝ મેદા મને થોડો ડાયજેશનનો પ્રોબ્લેમ છે ને ઉપર તો એવું કહેવાય છે કે મેદામાં કચ્ચો એ હોય સોરી મોમોસમાં કાચો મેદો હોય. અને સ્ટીમમાં તો ખાસ, કારણ કે સ્ટીમ થયેલા હોય એટલે.
હા તો તમારે ફ્રાય વાળા ખાઈ લેવાના.
હમ્મ. તે બધા કેટલાના સ્ટાર્ટિંગ કેટલાથી થાય છે?
સિક્સ્ટી.
સિક્સ્ટી અચ્છા. દિલ્લી બોમ્બેમાં તો અમુક રીલ્સ જોઈએ ને. એ તો વીસ રૂપિયામાં છ વીસ રૂપિયામાં ચાર એવા મલતા. ચટણી મેયોનિઝ બધું એન જોડે. કેવા લાગે મને ટેસ્ટ કેવો. બધા બઉ મોમોઝ મોમોઝ બહુ કરે સે છોકરાઓ આટલું બધું શું છે.
અરે મને તો બઉ જ ભાવે છે, તમે માનશો નઈ મારી હું છે ને પેલા મોમોઝ ખાવા જઉં ને. તો મારી મમ્મી મને એવું કે કે આ શું તું ચકલીના બ ચા જેવું ખાઉં છું. મને એવું કે અને એને હા એટલે પેલા સ્ટીમ અને એ લોકો નો શેપ બી એવો. હોય છે ને પેલો સ્કિમ કહે. અરે એટલે એમને માર મમ્મી એ તો રીલ્સમાં જોયું હોય પેલું ફેસબુક પર એવું. વિડીયોસ જોતી હોય ને એટલે મન એવું કે આ શું તું ચકલીના બચા જેવું ખાય છે પછી એક વાર મેં છે ને એને હું કુરકુરે મને સૌથી વધારે મારા ફેવરેટ એ જ છે હું એ જ ખઉં એ. એવરી ટાઈમ તો એક વાર મે એને ટેસ્ટ કરાવ્યો તો ત્યાંરની હવે એ બી શું કેવાય મોમોઝ આમ ત્રણ ચાર દિવસ થશે ને એટલે મને એવું કેશે જીઆ મોમોઝ ખાવા છે. મે કવુ હા હો. હા મને ના પાડતી તી ન હવે
બહું સારૂ કેવાય તો તો ડાયજેસ્ટ થઈ જાય છે અમને તો નહીં થતું.
મને તો થઈ જાય છે, એવું છે ના. કઈ નઈ એકવાર ટેસ્ટ તો કરજો.
હમ, મને બર્ગર બઉ ભાવે છે પણ બઉ એટલે બર્ગર તો મને મ અ રીયલ બાઈટસ નો છે ને કે આલુટી કીનો બર્ગર મળે છે. સિક્સ્ટી રૂપીસમાં. ફિફ્ટી હતા હવે સિક્સ્ટી થઈ ગયા, એટલો ફાઈન હોય છે ને. એની એક આલુટિક્કી હોય ને એ બહુ મ, હા
રિયલનું ચીઝ એન્ડ સ્પાઈસી બર્ગર ટ્રાય કરજો. એ મારું ફેવરેટ છે ત્યાંનું, બહુ જ મસ્ત હોય છે.
જઈશ ક્યારેક કરીશ હવે, કોલેજ જવ ત્યારે, તમે કોલેજમાં છો?
હા કોલેજમાં છું, કયા યરમાં છો?
અચ્છા ચારુસત પર વાત કરીએ થોડી. કેવી છે કોલેજ, સારી છે, બઉ સાંભળ્યું છે.
હા મસ્ત છે, જોરદાર.
કેમ્પસ કેટલું મોટું છે? તો તમે લોકો ભૂલા નઈ પડી જતા, તો એજ તો કવ છું આવું કેમ નું
અ એ ભૂલાતો નથી પડી ગયા, લાઈક સ્ટાર્ટિંગમાં જ્યારે મારો ફર્સ્ટ ડે હતો ને ત્યારે જ ખાલી મને આમ એ હમ ખોવાઈ ગઈ એવું થતું તું, પણ પછી કેવું છૂટવાનો ટાઈમ હતો, તો મ કુ જો અવે જે સાઈડ પબ્લિક જાય ને એ સાઈડ હું જઈશ. તો કઈ નઈ પછી મળી ગયું, બાકી તો પેલા પેલા સ્ટાર્ટિંગમાં એક બે મહિના એવું લાગ્યું. ભૂલો એટલે કે બહુ મોટું કેમ્પસ છે તો એક્સપ્લોર જ કરતા અમને એક બે મહિના થઈ ગયા.
ઓહ.
ફ્રી ટાઈમ હોય નઈ, બ્રેકમાં નીકળીએ સ, પછી થોડું ચાલીને તો
કારણકે મોટી યુનિવર્સિટીની અંદર અલગ અલગ કોલેજ છે, બધા કોર્સીસની એટલે ટાઈમિંગ શું છે તમારો તો?
મારે નવ થી તો ચાર વીસ, નવ દસ થી ચાર વીસ.
હમ થાકી જતા હશો ને, સાત આઠ વાગે નીકળવું પડે.
અ ના આઠ વાગે નીકળું હું.
હમ અહિયાં પીપળા પા સાઈડ છે ને એ તો
હમ વળતા બાજુ.
હા એટલે એ સાઈડથી આવે છે એનો ગેટ. અ હું તો ટી જેમાં અહીયા એમ ડી ની સામે છે ને.
હમ હમ કયો કોર્સ છે તમારે, મારે બી ટેક.
બી ટેક અચ્છા, તેની ફીસ બહુ મોંઘી હોય છે નહી ચારો સ તમારી કેટલી છે?
મારી એક સીત્તેર.
ઓહ, પ્લેસમેન્ટ આપે છે ત્યાંથી.
નિયરિંગ્સ. એન્જિનિયરિંગ છે ને મારે એટલે તો હોય જ ને એ પ્રમાણે ફીસ.
હમ હમ બીજો કોઈ કોર્સ કર્યો તો, ટ્વેલ્થ પછી?
ના મારે ટ્વેલ્થ, અરે હું હજુ સેકન્ડ યરમાં જ છું. ટ્વેલ્થ પત્યું ને, પછી કોલેજમાં. એટલે કોઈ કોર્સ નથી કર્યો.
હમ હમ, હા તો તમે આવું ફ્રી હોય ન તો મને મેસેજ કરી દેવાનો કોલ માટે.
હું છે ને એકચુલી ખરેખર કઉ કોલ વાળા ટાસ્ક બઉ ઓછા કરું છું
કેમ કેટલો ટાઈમ થયો
મારા તો વરસ થયું પણ હું કોલ વાળા
ઉ હ તો મારે તો એક બે અઠવાડિયા થયા છે
વરસ હા સાત આઠ મહિના ઉપર તો થયું જ હશે હું છે ને કોલ વાળા ટાસ્ક બઉ ઓછા કરું છું
હમ
અત્યાર તો મારામાં પેલા વેલીડેશન વાળા આવે છે ને તો હું એજ
મને બીજા કોઈ ટાસ્ક આ નથી ખબર આ કોલ વાળા નુ જ મન તો ખબર છે હું એજ કરું છું મારા પંદર જેવા થયા છે બીજા કયા કયા છે
હા બીજા એક વેલિડેશન છે એ તો જે જૂના હશે ને એ આજે આપણે રેકોર્ડિંગ આજે કોલ પર વાત થઈ છે ને એને પેલા ટ્રાન્સ્ક્રિપ્શન આવે એટલે એને પેલા ગુજરાતીમાં લખવાનું હોય એ એ એ બીજો ટાસ્ક અને પછી ત્રીજો ટાસ્ક એવો છે કે એને ખાલી આપડણે ચેક કરવાનું કે સાચું લખ્યું છે કે ખોટું લખ્યું છે
હમ ગુજરાતી માં જ બધું ઓકે બરોબર તો તમે કોલ વાળા નથી કરતા વધારે એમ
હા હા બિકોઝ કેવું છે હું ચારથી હું કોલેજ
હા મને લાગ્યું તમામે ટાઈમિંગ કીધું તમારો એટલે સૂટ નહી થતું હોઈ
હા એટલે રાત્રે હું વેલી સુઈ જાઉં અને એટલે પછી મારે મેળ ના પડે
હા તો એને પેલા સુવું પડતો હશે ને આખું થાકી જાવ એટલે
હા બઉથાક લાગે છે
તમારા ફ્રેન્ડ્સ બની ગયેલા પછી યુનિવર્સિટીમાં એકદમ
હા હા હું એકસ્ટ્રોટ છું
હ હું પણલ મને અમારી કોલેજ પબ્લિક ન સારી હું સાચે કું ના તો
હા થાય થાય અમારા માં બી એવું છે જ
લોકો જેનથી જીએ ને બટ આપણા યુથમાં એવું છે ને કે અમુક લોકોત્યારે પ્રોટેસ્ટ કરે છે તે લોકો છે ને આમ જાગૃત બટ અમુક લોકો તો એટલા છપરી છે કે આમ શું કહીએ બધું એકદમ ઊંધી દિશામાં જ જાય છે એ લોકો પછી સૂટ નહીં થવાતું એ લોકો જોડે એવું કારણ કે આપણને આમ એ થાય કે આ બધું શું કરાય છે એકદમ આપણનેિસિસ્પેક્ટ જેવું લાગે એમ્બેરેસિંગ લેલુંહેવાય ને કે અમુક લોકોની જોડે આપડે રહીય તો કેવું આપડી છાપ ખરાબ પડે એવું એટલે અમારે તો પબ્લિક જ જવા દો એકલું રહી લેવું બેટર છે ચાર કલાક ભણીને ઘેર જતું રેવાનું
ઓહો કેમ
પડ્યો છે યાર મતલબ હું જો એફઆઈમાં હતી ને તો સેમન બહુ મસ્ત ગઉ મારું પછી સેમનમાં જે ની જોડે ગ્રુપ હતું એ લોકો એટલી મારી વિચિંગ કરીને મારા છે ને લિટરલી પેું સ્કેન્ડલ્સ કર્યા હતા એસ વાય ના એક છોકરા જોડે મેં કીધું આ બધું કરે છે શું આ લોકો મતલબ ફીમલ ફ્રેન્ડશીપ મારી માટે હું કોણ છ નાઇન્ટી નાઇન પર્સન્ટ ફેલ નીકળીશ મારી માટે અને મને નથી ખબર પડતી ખબર નહ થયું છે તમે જે આટલી વાત કરી ને મને બહુ ગમ્યું બટ ખબર નહ કોલેજની છોકરી જોડે આટલું રોજ ઉઠું બેસું છું તો શું થાય છે એ લોકોને અને પેલોું યુ નો એક માર્ક્સ વધારે આવી જાય ને તો એ જલન તો બાપરે એ લોકોને થાય એટલે એ લોકો મારે લુક્સ પર જજ કરે એ લોકો મારા માર્ક્સ પર જજ કરે બધામાં હું ડિબેટ કોમ્પિટિશનમાં રહુ કે કોઈ પણ પ્રોફેશનલ ડ્રેસિંગ બર બધા અલ અલગાઈપના ઇવેન્ટ્સ કોલેજમાં ફંક્શનસ થતા હોય કોમ્પિટિશન તો રહવ તો એમાં શું કેહેવાય? રેન્ક આવ્યો અને મારો યુનિવર્સિટીમાં પણ બંને સેમમાં રેન્ક આવેલો છે તો લોકો નહીં ગમતું.
પછી એ લોકો મને ટ્રીટ જ જેવું કરે ને કે હું જ છોડી દઉં એમને એ લોકોને એ પોતે નહી ક બટ એ લોકો આપને ટ્રીટ એવું કરે કે આપણે જ ય બિલીવ દેમ એવું.
અને પાછું હું ચાર વર્ષથી કરાટે પણ કરું છું એટલે મેડમ કોઈ દિવસ ક્લાસમાં કય કશું તો એ લોકોને ના ગમે એમ ક્યાં ન કીધું એમ કરીને.
કસું વાંધો નહી મય ગયા કઈ બ મ મગજ પણ નહી વિચાર લેવાનું
તમે કેમ ન બનાયા થા ફ્રેન્ડસ??
અ છે ને એકચુલી મારી બે ફ્રેન્ડસ બે ફ્રેન્ડસ કેમ શું થયું?